હા મિત્ર નમસ્ કાર હા મિત્રો તબિયત પાણી કેવું છે? મિત્ર
હા સારી છે મિત્રો તમારે કેવી છે?
હા મિત્ર સારી છે મિત્ર પરંતુ મિત્ર આપણા જે ભારત દેશમાં જે પણ જે આપણે આધુનિક ટેકનોલોજી વિકસી રહી છે અને જે આપણેલ એટલે કે જે આપણે આધુનિક પેમેન્ટ પેમેન્ટ વિશે મિત્રો ચર્ચા કરવા જઈ રહ્યા છે મિત્ર
હા મિત્રો તો આપડે આધુનિક ડિજિટલ પેમેન્ટ વિશે વાત કરી આજે તેમાં જેમ કે આપણે આધુનિક પેમેન્ટમાં એ આપણે ગૂગલ પે પેટીએમ એવું ઘણ બધું ઉપયોગ કરીએ છીએ એમાં આપણે પૈસા એક એકબીજા થી ટ્રાન્સફર કરી શકીએ છીએ અને આપણા બેંકમાંથી ડાયરેક્ટ ટ્રાન્સફર કરી શકી છી એકબીજાને અને જેમને જરૂર જેટલી જરૂરત એટલું પ્રમાણે એમણે પૈસા આપી છકીએ છે.
હા મિત્રો તમારી વાત તો સાચી સે કારણ કે આજે આપણે જોઈએ તો મિત્રો આપણા જે ભારત દેશમાં એટલો બધો વિકાસ થઈ રહ્યો સે મિત્રો ખુબ જ ગણો અને મિત્રો આપણે જે ડિજિટલ પેમેન્ટ વિશે ચર્ચા કરવા રહે સે મિત્રો તો આપણે ડિજિટલ પેમેન્ટ એ શું સે ડીજિટલ પેમેન્ટ એવું હોય છે ઇલેક્ટ્રિક ઇલેક્ટ એટલે એટલે કે જે આપડે ઇન્ટરનેટ દ્વારા ઇન્ટરનેટ દ્વારા આપણે આપણા પૈસાનું ટ્રાન્ઝેક્શન કરી શકાય સે ધારો કે આપણે પેલાના જમાનામાં એવુ તો મિત્ર આપડે જે પણ પૈસા આપવાના હોય હજાર રૂપિયા બે હજાર ત્રણ હજાર પાંચ હજાર લાખ બે લાખ એ જેટલા પણ આપણે પૈસા આપ બીજા ફ્રેન્ડ આપવાના હોય મિત્ર તો આપણે એને રૂબરૂ મળીને આપણે પૈસા આપતા હતા પહેલાના જમાનામાં અને આજના જમાનામાં મિત્ર એવું છે કે આપણે કેટલા બી પૈસા કેટલી બી સંખ્યા હોય રકમની પરંતુ ઈન્ટરનેટ દ્વારા એટલે કે આધુનિક પેમેન્ટ આધુનિક પેમેન્ટ ઇન્ટરનેટ પેમેન્ટ પેમેન્ટ દ્વારા આપ મિત્ર ખૂબ જ સરળ અને ખૂબ જ ખૂબ જ ઓસા સમયમાં આપણે એ પૈસા ઇન્ટરનેટ દ્વારા એટલે કે ડિજિટલ પેમેન્ટ દ્વારા એ આપણા ફ્રેન્ડ સુધી અ આપણે જેને પણ આપણે મિત્ર એને આપડે સરળતાથી આપી શકીએ સે મિત્ર એનો એક સે કે મિત્ર એ આપ જારે પણ પૈસા આપાના હોય એ સમયે આપડા મોબાઈલમાં બેલેસ અથવા તો ઇન્ટરનેટ ઈન્ટરનેટ હોવું જોઈએ. આપણા મોબાઈલમાં ઇન્ટરનેટ હોય તો આપણે ગમે તે જગ્યાએ ગમે તે જગ્યાએ દેશના કોઈ પણ ખૂણેથી જઈએ પણ અને આપણે આ પેમેન્ટ એક જગ્યાથી બીજી જગ્યાએ અથવા એક બેંક થી બીજી બેંકમાં આપણે એ ટ્રાન્સફર કરી શકી સીએ મિત્રો અને મિત્રો એનું એટલું બધું મહત્વ સે કે ખુબ જ ઘણું મહત્વ સે ન તો આપણે સમય ન બચત થાય પહેલાના જમાનામાં એવું હતું મિત્ર કે લોકો પૈસા બેંકમાં ઉપર જાય સવારે જાય તોટલી લાંબી કથાર હોય મિત્રો ખુબ જ લાંબી અને આજના જમાના જોઈએ તો મિત્રો એ ઇન્ટરનેટ નું માધ્યમ છે મિત્રો એટલે કે કોઈ બધી જગ્યાએ એટલે કે જે આજે જોઈએ તો આ ડિજિટલ પેમેન્ટ ચાલતો હોય સે એટલે બધાને મોબાઈલમાં જે પણ જે પણ પેમેન્ટ એટલે કે ફોન પે ગૂગલ પે એવુ ચાલતું ફામ પે ચાલતું હોય સે જેના કારણે લોકો મોબાઈલમાં બધો વેવાર થતો હોય છે અને બેંકમાં જવાની જરૂર પણ પડતી નથી જેના કારણે સમયની તો બચત થાય અને ઘણી બધી એ આપણને ફાયદા પણ થાય સે તો મિત્રો તમે પણ થોડુંક જણાવજો.
મિત્રો તમે જેટલી વા ત કરી પરંતુ હાલના સમયમાં એય આપણે જેટલું ડિજિટલ પેમેન્ટ ઉપયોગ કરીશું તેટલું તેનું દુરુપયોગ પણ થતો જાય છે. જેમકે હાલના સમયમાં સાયબર ક્રાઈમ વધારે થતો હોય છે હેકિંગ વધારે થાય છે. આપણા બેંક એકાઉન્ટ બધું ખાલી થતું જાય છે એટલે આપણે બધી ધ્યાન રાખવાની પણ ખુબ જ જરૂરી છે જેમકે તમે કીધું કે ફોન પે પેટી એમ ને એવી બધી ડિજિટલ પેમેન્ટની એપો છે તેવી ઘણી બધી ફેક એપો પણ આવી ગઈ છે. જેના દ્વાર આપણા એકાઉન્ટ ખાલી થતા હોય છે. જેનાથી આપણે બચવા માટે આપણા ન સાયબર ક્રાઈમ પર આપણે હેલ્પલાઈન નંબર પર કોલ કરી શકીએ છે કે નજીકના પોલીસ સ્ટેશનમાં જાઈને ફરિયાદ કરી શકીએ છે એવું કરી શકીએ છે પરંતુ હાલના સમયમાં એ તો ઘણું જ ઉપયોગી છે. પણ એનું જે હેકિંગ એવી પણ ઘણી બધી થતી હોય છે માટે જે હેકિંગ થાય એના માટે બચવા માટે સરકારે નવી નવી નવી નવી સ્કીમો પણ કાયઢી છે માટે એ આપડે ધ્યાન રાખવી જરૂરી છે. ટ
હા મિત્રો તમારી વાત તો તદ્દન સાચી છે પરંતુ મિત્રો આપણે આજે જોવા જઈએ તો આ ડિજિટલ પેમેન્ટનું મહત્વ તો ઘણું બધું છે અને એ ડિજિટલ પેમેન્ટ સિટી સિટી હોય અને મોટા મોટા જે પણ કંપની હોય બધી જગ્યાએ આ ડિજિટલ પેમેન્ટ ખૂબ જ ચાલતું હોય છે પરંતુ મિત્ર આજે એવા પણ વર્ગ છે મિત્ર જ્યાં ડિજિટલ પેમેન્ટ ખૂબ જ નિમ્ન કક્ષાએ એટલે કે એનો ઉપયોગ ખૂબ જ ઓછા પ્રમાણે થાય છે. એમ એ આપણા જે જે પણ ગામડા વિસ્તારો એટલે જે આપ અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારના જે ગામડાઓ છે જે વિસ્તારો છે અને એ વિસ્તારમાં મિત્ર નેટવર્ક એટલે ઇન્ટરનેટનો ઇન્ટરનેટ ઓછો છે મિત્રો આવી જે ડિજીિટલ પેમેન્ટ આપણે એકબીજા ડિજિટલ પેમેન્ટ એક મોબાઈલમાંથી બીજી જગ્યાએ આપણે ટ્રાન્સફર કરવાની હોય એ એ પ્રક્રિયા ખુબ જ ઓછી હોય કારણ કે એ જગ્યાએ નેટવર્ક જ મિત્રો ઓછો હોવાથી ત્યાં આપણે પૈસાની લેવડ દેવડ ઓછી કરી શક મિત્ર આપણે એ જોય છે કે પહેલાના જમાનામાં જે આપણા દાદા પરદાદા એટલે કે આપણા બાપ ના બાપ એ લોકો હતા ત્યારે ત્યારે એ લોકો ના જમાનામાં આવું ડિજિટલ પેમેન્ટ એ લોકો એ સાંભળેલું પણ ન હતું કારણ કે તે સમયે એવું વિકસિ વિકાસ ન થઈ રહ્યો હતો મિત્ર પરંતુ આજે એ લોકોને એના વિશે આપણે જણાવી હ તો એ લોકોને નવાઈ લાગશે કારણ કે એ લોકોના જમાનામાં આવી ડિજિ ટલ પેમેન્ટ કઈ વસ્તુ હતી જ નહીં કારણ કે એ લોકો તો પોતાના પૈસા બેંકમાં ના જમા કરે અને જે લોકોને તિજોરી હોય, કબાટ હોય એ કો ના તાજ પૈસા મૂકે અને તે લોકો બેન્કમાં પણ જતા નથી કારણ કે એ લોકોના સમયમાં આટલો વિકાસ ન હતો. અને એ લોકો પોતાના પૈસા ઘરે રાખે. અને આજે મિત્રો જોવા જઈએ તો આપણે નાની નાની શાકભાજી વાય દુકાન મીઠાઈ વાય દુકાન બધી જ દુકાનમાં આજે મિત્રો ક્યુ આર કેનર લગાવેલા હોય છે ત્યાં આપણે એક રૂપિય એક રૂપિયાથી શરૂ કરીને જેટલી પણ રકમ સુધી આપણે ક્યુ આર કોડ દ્વારા આપણે જે શાકભાજીના બદલામાં પૈસા આપી શકીએ છીએ પેહલાના જમાનામાં એવું હતું મિત્ર કે જયારે આપ ણે શાકભાજીને એવું લેવા જઈએ અને આપણા પર તો પૈસા હોય પરંતુ જે સામે વાળી જે વ્યક્તિ હોય શાકભાજીવાળા હોય કે અન્ય દુકાનવાળા હોય એના પર પેસા છૂટા ના હોય અને એ લોકો આપણને જે પૈસા ત આપે પરંતુ જે છુટ્ટા પૈસા હોય બે ત્રણ રૂપિયા. એવા આપણને ના આપે, અને એનાથી એનો ફાયદો તો થાય મિત્ર, પરંતુ આપણ નુકસાન, થાય અને મિત્ર આજે આ ડિજિટલ પેમેન્ટથી આપણે એક એક રૂપ એટલે એ કે કૃપિયા મિત્ર આપણે એનું મહત્ત્વ સમજાય કારણ કે, એક એક રૂપિયા આપણે એમાં ડિજિટલ પેમેન્ટ કરી શકીએ છીએ મિત્રો, ડિજિટલ પેમેન્ટનું મિત્ર એટલું બધું મહત્ત્વ છે, કે બહુ જ મહત્ત્વ છે આજે આપણે જોઈએ તો જે પણ યુનિવર્સિટી અથવા આપણી કોલેજમાં જે પણ ફી ભરવા હોય, ત્યાં ઓનલાઈન આપણે એક્ઝામ ફી ભરની હોય ત્યાં આપણે ત્યાં પણ આપણે ઓનલાઈન જ ભરવાની હોય એટલે કે બધી જગ્યાએ આપણે આજે જોઈએ, તો ડિજિટલ નો જમાનો છે એટલે કે ઓનલાઈને જ પૈસા આપવાના હોય છે. તો મિત્ર તમે એના વિશે વધુ વધ માહિતી મ આપો જેથી કરીને હું પણ આ ડિજિટલ પેમેન્ટ વિશે મને માહિતી મળે.
હા મિત્રો તમે જે વાત કરી તે તદ્દન સાચી છે. જેમ કે તમે વાત કરી કે આપણે નાની નાની વસ્તુ શાકભાજી વગેરે લેવા જાય ત્યાં પણ. પાંચ વસ્તુ પાંચ રૂપિયાની વસ્તુ લેવા જાય કે ગમે તેટલી, ત્યાં ડિજિટલ પેમેન્ટનોો ઉપયોગ કરતા હોય છે. તમારી વાત તદ્દન સાચી છે, પરંતુ હું મેં જેમ અગાડી કીધું, તેવી રીતે ઘણા બધા ફ્રોડ ના ચાન્સીસ છે, જેમ આપ જે પેમેન્ટ કરીએ છ તેના દ્વારા આપણા એકાઉન્ટો એ તે લોકો હેક અમુક જેમાં આપો ફ્રોડ થઈ શકે છે, જેનાથી આપણો એકાઉન્ટ ખાલી થઈ શકે છે, એવા ઘણા બધા કિસ્સાઓ થઈ રહેલા છે હાલના જમાનામાં કે હાલના જમાનામાં આધુનિક ટેકનિક ના લીધે, આધુનિક એઆઈ ના લીધે એવા ઘણા બધા ફ્રોડ થઈ રહ્યા છે જેના દ્વારા આપણે ફ્રોડ થઈ શકે છે
હા, મિત્રો તમારી વાત સાચી છે, કારણ કે જે ડિજિટલ પેમેન્ટ છે, એના નુકસાન પણ છે પરંતુ એનાથી આપણે બચવું જોઈએ જો આપણે ડિજિટલ પેમેન્ટ કરતી વખતે આપણે સાવચેતીની રાખીએ તો મિત્રો એનાથી આપણને ઘણું બધું નુકસાન પણ છે એટલે મિત્રો આપણે આપણે એના એનાથી આપણે જાણકાર લેવા જોઈએ, જેથી આપણને કોઈ પણ ફોડ ના કરી જાય તો શું મિત્રો તમે તમારે આ ડિજિટલ પેમેન્ટનું સુરક્ષિત કેવી રીતે રાખશો
મિત્રો હું સુરક્ષિત કરવા માટે પેલા તો, મારા એટલે જી, મારા સાથે ફ્રોડ થયું હોય તો હું આસપાસ પહેલા તો પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ કરી શકું છું, અથવા જે હેલ્પલાઈન નંબર છે, તેની ફરિયાદ કરી શકું છું જેથી મને મારા એકાઉન્ટમાંથી જેટલા પૈસા જાય તેટલા રિટર્ન આવી શકે છે, તો મિત તો આપણે એ દ્વારાટલ પેમેન્ટને જાણીને
હ, હ, હ, હ